હા રાધે રાધે તે કેમ છો
રાધે રાધે બસ મજામાં છું તમે કેમ છો
બસ હું પણ મજામાં છું શું ચાલી રહ્યું છે ઘરમાં બધા કેમ છે
ઘરમાં ઘરમાં પણ બધા મજામાં છે બસ હવે આ તો મોસમ કેટલો બદલાય છે આજકાલે બહુ મોસમ બ બદલાઈ રહ્યો છે તમારી ત્યાં મોસમ બદલાય છે કે
હા હા અમારે ત્યાં પણ એવું જ છે કઈ ખબર જ નથી પડતી ક્યારે ગરમી ક્યારે ઠંડી
હમ આજકાલ મોસમ બહુ બદલાઈ રહ્યો છે, ક્યારેક કોઈક જગ્યા તો વરસાદ પણ પડ્યો હતો. બે ત્રણ દિવસ પહેલા
હા એટલે જ તો અમારે ત્યાં હમણાં થોડાક ત્રણ ચાર દિવસ ઠંડ મતલબ મોસમ થોડું ઠંડુ છે નહી અહીં બહુ જ ગરમી હતી.
હા એ જ નહી અમારી ત્યાં પણ સેમ જ બહુ ગરમી હતી હવે થોડાક દિવસથી મોસમ થોડો બદલાયો છે એટલે બહ ઠંડુ ઠંડુ થઈ ગયું છે મોસમ તો સરસ લાગે.
હા હા એ લાગે તો સરસ છે. પર હવે અમારી અમારી તરફ તો એવું થઈ ગયું છે કે સવારે ઠંડી લાગે અને બપોરે એટલી જ ગરમી પડે એટલે આવામાં માણસો પણ બહુ બીમાર પડી રહ્યા છે.
હા એ તો છે જ આવા મોસમમાં લોકો બહુ માંદા પડી રહ્યા છે અમારી પોતાની પણ તબિયત વચમાં બદલી ગઈ હતી આ મોસમ ના લીધે.
સેમ સેમ મારી જોડે પણ આવું જ થઈ ગયું કારણ કે અહિયાં હોળી પછી સખત ગરમી ચાલુ થઈ ગઈ અને આ વખતે ગરમી પણ કેટલી વહેલી આવી ગઈ જુઓ ને તમે
હા એ તો તમે બરાબર કીધું હા ગરમી બહુ વહેલી આવી ગઈ આ વખતે આટલી ગરમી પડી ને અચાનક લોકો આ મોસમ બદલાઈ ગયો એટલે આ મોસમમાં લોકો બીમાર પણ બહુ પડી રહ્યા છે.
હા એટલે જ તો બધાને ઘરે ઘરે જોવં તો એક એક માણસ તો બીમાર જો છે આજ શરદી ખાંસી એજ ચાલતું રહે છે.
હા એજ ને હોસ્પિટલમાં કેટલા લોકો એડમિટ થયા છે. આના લીધે હ
હા હા એટલે જ તો હું તો મારા ઘરના બાળકોને બરોબર કાળજી રાખવું અને હળદર વાળું દૂધ પણ આપું છું કે જેનાથી થોડું શરીર સારું રહે.
હા એ તમે બરાબર કરો છો. દૂધ પાવો ને બરાબર છે હું પણ રાત ડેલી પીયું જ છું. કારણ કે એનાથી હું ખાંસી વગેરે ઠીક થઈ જાય ને સરસ પણ રે, આપણે પોતાની જવાબદારી આપણે જ રાખી. પડે ભઈ પોતાની ગાળી આપ
તો કોણ રાખશે બરાબર કીધી વાત તમે
હા એજ ને
હા હવે અમારી ત્યાં પણ હવે શું.
આ વરસાદ પડ્યો હતો તો એ અચાનક થી કેટલો વરસાદ પડી ગયો કોઈક જગ્યા પર વરસાદ બહુ પડ્યો
હા હા એટલે જ તો મોસમ બદલાઈ ગયું ને વાવાઝોડું હતું. કોઈ કોઈ જગ્યાએ
હા વાવાઝોડું અમારે ત્યાં પણ વાવાઝોડો આવ્યો હતો.
અચ્છા તમારે જ્યાં આવેલું અમારે ત્યાં એવું કંઈ નથીતું પણ લાગે જે બીજી જગ્યાએ પર આવ્યું ને એ કારણે અમારે ત્યાંનું મોસમ થોડું ઠંડુ થઈ ગયું છે ઠંડી ઠંડી. થવા આવે છે અને મોસમ પૂરું બદલાઈ ગયું છે.
હા હવે એટલી ગરમી ની લતી મળે કારણ કે આ મોસમ બદલાઈ ગયો ને એટલે થોડો મોસમ ઠંડુ પડી ગયો છે એટલી ગરમી નહી લાગતી હવે.
હા નથી લાગતી એટલે તો જો સાંજની ટાઈમ પર આપણે થોડા નીચે જતા રહીએ આમ એટલે સારું લાગે. મોસમ થોડું હવે સારું છે એટલે.
એટલે નીચે જાવામાં પણ મજ જા આવે. થોડાક ટાઈમ નીચે બેઠીએ તો એ એવું લાગે કે કે હા ભાઈ શાંતિ થઈ જાય.
તો હું શું કું કે હવે છે ને મોસમનું કંઈ ખબર જ નથી પડતું, ક્યારે વરસાદ આવી જાય છે, ક્યારે ગરમી પડે છે, ક્યારે ઠંડી લાગે છે, મતલબ કઈ જ ખબર નથી પડતી હવે તો.
હા એ તમે એકદમ બરાબર કીધું. હવે તો મોસમ એટલો બદલાઈ જાય છે છે કે અચાનક થી ક્યારે વરસાદ થાય ક્યારે શરદી લાગે અને ક્યારેક કઈ થાય કઈ ખબર નહી પડે મોસ મના લીધે. પેલા તો એ ત્રણ ચાર મહિના એજ રહે કે પહિ ઉનાળો રે, પછી ચોમાસો આવે, પછ છી આ શરદી નો મોસમ આવે. પણ હવે તો ક્યારે પણ કઈ પણ મોસમ
હા એ જાત બરોબર કીધી. કઈ છે, એના કારણે આપ આપણને તો બીમાર પડી જ છે. પ્લસ આપણી સ્કીન પર બી કંઈ અહ ખબર નથી પડતી એમ ઓઇલી થઈ જાય છે, એકવાર મતલબ ડ્રાય પણ થઈ જાય છે. આ બદલતા મોસમ ના કારણે, હા આપણા શરીર પર વધારે ઇફેક્ટ આપે ઈ. આપડું સ હા આપડું શરીર ટેવાય નહી કે બી જો મોસમ તુરંત આવી જાય.
હા, એટલે જ તો માંદા પડી રહ્યા છે.
હા એટલે આવામાં તો હેલ્થ નું ધ્યાન જ નથી થતું, એટલે આવામાં તો હેલ્થ નું ધ્યાન જ પેલા રાખવું પડે છે.
હા આવા મોસમમાં તો આવું છે કે પોતાના શરીર નું ધ્યાન રાખીશું તો જ પછી બધું સહી રહેશે, વરના તો પછી કેટલા લોકો માંદા પડી રહ્યા છે, તો આપણે આપણો પોતાનું ધ્યાન તો પોતાને જ રાખવાનું છે.
હા બરાબર કીધી તમે આ વાત.
હા એજ ને. આ ઉનાળા
હા બોલો.
હા ઉનાળામાં આમ છે કે ભઈ ગરમી તો બહું પડે પણ આ ઠંડુ પાણી કે પછી આઈસક્રીમ વગેરા પીવાની બહું મજા આવે. આ આઈસ્ક્રીમ ખવાની કે કઈ જુસ વગેરે પીવાની બહુ મજ જા આવેે.
હા એ તો તમે બરોબર કીધું. કી ઉનાળામાં લિક્વિડ ખોરાક ખાવાની આપણને કઈક વધારે જ મજા આવે છે. પણ એ કારણે તમે જોયું હશે ગળા બધા ના ખરાબ થઈ જાય છે કારણ કે લોકો ધ્યાન નથી થી આપતા ને. જેમ તમે કીધું ઉનાળામાં ગરમી તો પડે જ છે. તો બાળકો હોય ને નાના એ રમતા હોય પછી આમાં જે પસીનાવાડામાં એ લોકો ઠંડુ ઠંડુ જેમ તમે કેવો આઈસ્ક્રીમ અને ઠંડુ પાણી પી લે. તો એવામાં છોકરો બહુ જ બીમાર પડી જાય છે.
હા, એ તો બરાબર કીધું પછી અચાનક તે આવીને આ ગરમીમાં રમતા રમતા આવીઈ ને પછી આ ઠંડુ પાણી પીએ તો પછી માંદા પડી જાય.
હા હા એ તો છે જ ને એટલે મ તો કઈ સમજાતું નથી. એ કે શું કરવું જોઈએ, શું નથી કરવું જોઈએ.
હા એ તો છે કઈ નઈ તમે ટેન્શન નહી લો, બાળકો ન બરાબર ધ્યાન રાખો એ જરૂરી છે.
હા એ તો છે જ કારણ કે આટલું બદલા આટલું હવામાન આટલું બદલાતું છે, ને કે આમાં લોકો બીમાર જ પડી રહ્યા છે આપણા જેવા તો ઠીક છે કે આપણને આટલું અસર નહીં કરે પણ નાના બાળકો છે, આપણા વડીલો છે, એ લોકો પર વધારે અસર કરે આ મોસમનું.
હા એ બરાબર કીધું કે ભાઈ ઘરના એ નાના બાળકો પર પછી વડીલો પર વધારે અસર કરે. આપણે તો કઈ ન એટલી અસર નહી થતી મળે. કઈક થોડુંક વધુ થોડું અસર પડે તો એ તો આપણે ઘરમાં જ ઈલાજ કરીને ઠીક
હમ.
થી કે ભાઈ કોઈ મોટી બીમારી કે એવું કઈ થઈ જાય આવું તો નથી.
તો નથી પણ આ મને આમ લાગે છે કે આ હવામાન બદલાય છે તો આપણને સારી તાજગી મતલબ ઠંડી ઠંડી હવા મળે છે, અને મોસમ આમ સારું લાગે છે તાજું તાજું લાગે છે.
હા મોસમ તો તાજુ થઈ ગઈ.
હા હવે ઉનાળામાં તમે જો જોયું હશે કે ઝાડ આપડા વૃક્ષો છે, એ કેમ ખરી જાય છે. આવું મોસમ સારું રહે એટલે એ લોકો પણ આપને હરાભરા દેખાય છે.
હા મોસમ, હા મોસમ ના લીધે એ લોકો લોકો પણ આ જડકાઓ પણ હરાભરાે જ દેખાય છે. ખાધા ખરતા નહી મળે બાકી તો ગરમી એટલી પડે કે આ કેટલા સુખે સુખાઈ જાય છે બે બચારા ઝાડ ગરમી ના લીધે.
હા અને ખેડૂતો માટે પણ સારું છે, ને કે લોકોનો પાક વધારે સારો થઈ જાય, પણ હવે વરસાદ એટલો વચ્ચે તમે જોયું કે તમે કીધું કે વાવાઝોડું આવ્યું વરસાદ આવ્યું. તેમાં ખેડૂતો નું બહુ બધું નુકસાન નુકસાન થઈ ગયું હશે.
હ હા એ તમે એકદમ બરાબર વાત કીધી. હા એમાં ખેડૂતોને બહુ નુકસાન થઈ ગયયો હશે. બેિચારા ખેડૂતો ક્યાં થાય જાય એ લોકો તો વિચાર્યો બી નહી હશે કે ભાઈ આવી રીતને વરસાદ આવી જવાનો.
હા એટલે જ એમનું કેટલું બધું અ હવે તો સિઝન હતી આપણા બધા ઘઉં કાપવાની એ બધી તો એમાં એ લોકોને વધારે નુકસાન થઈ ગયું ઇવન કેરીનો પોગ પણ કેટલું પડી ગયું હશે મોર પણ હવે કેરી આવશે કે નહી હું તો એજ ટેન્શનમાં છું
હા એને કેરી તો મને બો ભાવે
સાંભળું વરસાદ છે તો હું એ એ જ વિચારમાં પડી ગય હવે
હા કેરી નો પણ બો નુકસાન તો થયો હશે એ તો બરાબર કીધું તમે અ બો જગ્યાએ એવું થયો હશે કે આ વરસાદ ન લીધે બો જગ્યા એ નુકશાન તો થયો જ હશે
થયો જ હશે અને આવામાં છે ને આપણા ઘરના બાળકોને એલર્જી પણ વધી જાય છે.
હા હા એ તો છે. થાઈ છે બાળકો ને એલર્જી એ અચાનક થી બદલાતા બઉુ બધી બીમારીઓ પછી કઈક ના કંઈક કઈ ના કઈ તો થાય જ પછી બાળક કોને આવો મોસમ અચાનક સૂટ પણ ની થાય.
હા અને આ નાના છોકરાની ઈમ્યુનિટી પણ કેટલી ઓછી થઈ જાય છે આના કારણે કારણ કે એનું બોડી કઈક શું કરે એમને પણ મોસમ ક્યારે ગરમ ક્યારે ઠંડુ એમાં એમને પણ કઈ ખબર નહી પડતી હોય.
હા એ એમને ક્યાંથી ખબર પડે અને અચાનક થી તો એકદમ ગરમ હતું મોસમ અને અચાનક થી આ ઠંડુ
એટલે તો હું હા હું તમને નહી નહી એટલે હું તમને કીધુંને અમારી સવારે ઠંડુ અને બપોર પછી ગરમ એટલે આવામાં બાળકોને કપડાં કેવા પહેરાવા મન તો એ જ નથી સમજાતું. સવારની પોરમાં એટલો ઠંડુ હોય કે આપણને વિચારીએ કે બાળકોને થોડું કવર કરીને રાખીએ કે અચાનક ગરમી પછી પસીનો થાયને પાછા બીમાર પડે.
હા એ તો બરાબર કીધું અચાનકથી અચાનક ગરમી પડી વાગ લાગી જાય અને પાછા બીમાર માંદા પડી જાય બાળકો. એજ ને અચાનકથી મોસમ બદલાતા બો - બીમારીઓ પછી બહુ બધું નુકસાન થાય અને બાળકોને બહુ ધ્યાન રાખે
હા પર મોસમ સારું રહી તો આપડું આજ આજુબાજુ બધે ગાર્ડનો છે આમ કેટલા સુંદર લાગે.
હા એ તો બરાબર કીધું. વ ગાર્ડન વગેરે કેટલા સુંદર થઈ જાય છ છે. તો વાતાવરણ સારું હોય તો બધું આ આમ મજા આવે આમ નીચે જવામાં, પછી મા મોસમ સારું હોય તો પછી થોડુંક બહાર નીકળીએ તો પણ મજા આવે કે ભાઈ મોસમ ઠંડુ છે તો બહાર નીકળવામાં પણ મજા આવે. ગરમીમાં તો કંઈક મજા નહી આવે થોડાક દિવસ પહેલા તો બહું ગરમ હત તી તો બહાર નીકળવાનો મન પણ ન થતો, કે ભાઈ બહાર ન નહી જવા તો ઠીક.
મને પણ, બરોબર વાત કરી તી. મને પણ જરાય કશે જવાનું મન નહી થતું તું. તો હવે મોસમ થોડું સારું છે એટલે આમ લાગે છે કે છોકરાઓને લઈને નીચે થોડુંક સાંજની પોરમાં વોક કરી આવી, અને થોડું સારું લાગે છોકરાઓને પણ ને આપણને પણ.
હા એ તો બરાબર કીધું છોકરાઓને પણ મજા પડી જાય, એ લોકો પણ ખેલ થોડીક વાર નીચે રમી લે ને આપણને પણ થોડીક વાર ટાઈમપાસ થઈ જાય, ઘરના કામ થી છુટકારો મલે ને થોડીક ટાઈમ નીચે. ઓહો મોસમમાં થોડું આપ ખુલ્લો વાતાવરણ માં રહીએ તો આપણને પણ મજ
સારું લાગે. હવે જે તમે કીધું ગરમી છે તો એ ગરમીના કારણે આખો દિવસ કશે જવાતું નહી, અને બાળકો પછી ઘરમાં પણ કંટાળી જાય, તો સાંજની પોરમાં પછી થોડાક નીકળીએ પણ ગરમી એટલી લાગે કે મન જ નહીં થાય. હવે મોસમ સારું થઈ ગયું છે એટલે બાળક કોને પણ ગમે નીચે. થોડી વાર ઉતરવાનું.
હા એ તો બરાબર કીધું બાળકોને મજા આવી જાય, તો કાઈ નહી આપણે પણ પ્લેન કરીએને નીચે મળવાના, પછી તમે પણ સોસાયટી નીચે ની નીકળો અને હું પણ આવું છું.
હા ઠીક છે, ચાલો તો મળીએે પછી.
હા મળીએ પછી ચાલો ધ્યાન રાખજો. હા, હા તમે પણ.
ચાલો હા.
હાલો.